હાલો
હા બ
હા બો હલો
બકે બકે
અવાજ આવી રહ્યો?
હ
હું કરેરી?
અલે કાય નત કરતી
હે બીજું કઈ કામ કરીરી
ના બસ
કેમ બસ હુઈ ગઈ થી
ના રે મામાને ઘરે ગઈ. મામા ના ઘરે ગઈ થી, મામા ઘરથી હમણાં આવી ને મેં તને ફોન કર
હમ્મ
વચ્ચે કોણ બોલી રહ્યો?
મારે બેન હે હા હમ્મ આજે કેવું બનાયું
હારું ભણાયું
કેવું પણ હારું પણ એમ
ગુજરાતીમાં સર હતા હારું ભણાયું હતું.
કયા વિષય પર બણ્યું હતું.
ગુજરાતી વિષયમાં ભણ્યું હતું
હા
અમર ગીતો
અમાર ગીત ભણ્યાતા એમ
હા અમર ગીતો
હું હું સમજાડ્યો થું મને બી થોડું સમજાડો
અમર ગીતોમાં વાર્તા આવે એના વિશે બધું સમજાય તું
પણ કાઈ હમજાડ્યું થું?
એ ક્લાસ નો જ બરયો
ના
કેમ નથ ભર્યો
એમ જ
તો કઈ ગયતી
કઈ નહી પણ હવે તમે સમજા દો જ થોડું ગણું
એવું
હા
અમર ગીતોમાં એટલું બધું ધ્યાન તો હતું પણ હમણાં ખબર નઈ કે હું હતું કઈ રીતના હમજાડું
કઈ રીતે તમારી ભાષામાં તમે હમજાડો
એવું વધારે કયા ટીચર બેસ્ટ એ?
હે
વધારે કયા ટીચર બેસ્ટ છે
હવે જો તમાને લાગે યોગ્ય એ
જેના લેક્ચર બેસ્ટ હો
હા
તો એવા કયા ટીચર હૈ
બસ હે ઘણા બધા ટીચરો છે બધા ટીચરો હરકા જ છે બધા અલગ અલગ થોડી એ બદા એક બે બધા એ ખરખું ભણાવ પણ હવે ભણવા વાળામાં પ્રોબ્લેમ છે ને જે હજું એ હજ તને જેમ તને ફાવતું હોય જે જ તને સારું લાગતું હોય તેરી ચપયા તારે ભણવાનું
હા હો
હમ
હા તને કયા ટીચર પાઈ સારું લાગે તો તું ભને
બધા ટીચર સારું ભણાવે કોઈ ટીચર ખરાબ ભણાવતા જ નહી મળે તો
હા
હ કઈ કોલેજમાં બણઈ
નવજીવનર્ કોમર્સ કોલેજ દાહોત
હા
તું કઈ કોલેજમાં ભણે
નવજી મન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ
આપડે બે એક જ કોલેજમાં છે અને તારો ક્લાસ કયો છે
આપડા બેનો ક્લાસ એક જ છે બસ પછી ઘરે આવી ને હું કર્યું
હમ
ઘરે આવીને શું કર્યું એમ
કઈનેી
હમ હમ હમણે હમણા જ મેં ભૂમિકા સાથે વાત કરી હતી
અ આ એપ માં
ના માની એને તો સાદો કોલ કરી્યો તો યાર વોડ શો ઉપર એપમાં કરતી એપમાં વાત કરતી ને
કેમ કોલ કર્યો હતો
એને કોલ કર્યો તો
કઈ કામ થું
ના રે આ ખાલી પૂછતી હતી તમારે કેટલા એ થયું ને મેમ
એને કેટલા વયા
એ કે દીથી બાદ થઈ ગયા એમ
પાંચ પુરાવાઈ ગયા
હા
હમ
હમ હમ
ભૂમિકા કોના જોડે વાત કરે
હું ખબર હ કોઈ લબા ના એની ફ્રેન્ડ એમ કેતીી એના જોડે વાત કરે
હું વાત કરે એમ પૂછવું જોઈએ ને
ના કાલે પૂછું પોતાના કલ્ચર વિશે કઈ બી વાત કરો એમ કે તમારી મરજી હોય એ વાત કરીશ શકો
હમ તમારા ઘર સાઇટ નું વાતાવરણ કેવું છે?
બસ સારું જ છે.
તું કઈ છે હમણાં?
ઘરે.
હ બહાર કે ઉપરે
ના ઘરમાં છું.
હમ અંદર કેવુ સાલે બધું?
કમપ્લેટ.
હમ્મ
હમ
બીજું બોલ
બીજું, બીજું હું બોલું?
કઈ ભી બોલ.
એવું છે? કઈ બી બોલું?
હાઓ.
આ કઈ બી બોલ, કઈ બી બોલ, આ હુ આવે?
હા તો, કઈ ભી બોલ એમ.
એવું, હમ હમ કઈ તારા મમ્મીને?
મારા મમ્મી ને એમ દુકાને.
અને બીજા બધા?
અ મે ને માર બેન ઘરે.
હમ.
હમ, તારા મમ્મી ને એમ કહીએે
મારા મમ્મી સાડીઓ કરે છે મારી બેહેન કચરો કાઢે છે. મે તારી જોડે વાત કરું છું.
અને ભાઈ ને ભૂલી ગઈ.
ભાઈ ભાઈ હમણાં બહાર રમવા ગયો.
હા.
હમ.
તું રહમવા નથ ગઈ?
ના.
કેમ નથી ગઈ.
એમ અજ.
કેમ એમ જ તારે બી જવું જોઈએ ને રમવા હારું.
એમજ કેવું ચાલે લાઈફમાં, કોમ્પલેટ
એકદમ બેસ્ટ તારી લાઈફ?
વાતપાત થાય કે નહી.
ના.
અ હો હો એવું છે નથ થતી વાત, ચાલ જા ઝૂ ટિ
હચું.
ચલ જા જુટી. હમ હમ હ ચુકડીમ કે.
હઉ.
હમ હમ.
તારી લાઈફમાં કેવું છે.
કમ્પ્લેટ બસ હમણાં જ ફોન મૂક્યો.
હા.
બસ હમણાં થોડી વાર આઘાડી જ ફોન મૂકયો તો.
હા બીજું કેવું ચાલે.
બસ બીજું કામપ્લેટ હું કરે
કઈ ની
તો હેનો અવાજ આવે
કઈ અવાજ આવી રો
મને હું ખબર હેનો અવાજ આવે તારા ઘરે તું બેઠી મારા ઘરે મે બેઠી.
ના કઈ નો ભી નથ અવાજ આવતો.
હમ્મ હમ્મ.
બીજું પરમ દિવસે કોલેજ જવાનું
એવે કાલે કો
હમ્મ લેક્ચર ભરવાના કે બધા?
હા.
કે રખડવાનું જ કામ કરવાનું.
ના ના લેકચર તો ભરવા પડે બરાબર
હા પેપરમાં પાસ ભી તો થવાનું.
હા હા મોટી પ્રોબ્લેમ તો આ છે. એટી કેટી ની આવી જોઈએે.
હા એટી કટી આવી ગઈ તો પછી ઘણી એ પ્રોબ્લેમ હે.
હજુ પાસ રેવાય કે ની રેવાય એટી કેટીમાં.
હા.
એટલા હારું
હમ્મ.
મહેનત કરીને પાસ થવાનું એટલે લેક્ચર ભરવાના
હમ. હમ્મ હમ્મ.
વધારે મેન વિષય હારો કયો લાાગ
ગુજરાતી લીધેલો હે ગુજરાતી માં સારું છે.
અને બીજા બધા વિષય માં તો ગમતા
ના સારા છે પણ હારા છે
હમ્મ સારા છે પણ હારા છે એવું કેમ એવું
આવું જ આવે યાર
હે એવું છે?
હો યાર
વધારે વિષય કઈ નો ભણવામાં ગમે ઈંગ્લિશ ગમે?
ના એ તો ઈંગ્લિશ તો બિલકુલ ભી નઈ ગમે એવી કેવી વાત કરે તું
એવું હે તો ગુજરાતી જ ભણવાનું ગમે કે ઈકો ગમે
ગુજરાતી ઈકો એવુ હારા લાગે. પણ આ ઇંગ્લિશ ઇંગ્લિશ ની કહેવાનો ઇંગ્લિશ માં ઘણા ફાફા પડે છે.
એવું છે
હો
ઈંગ્લિશ માં થોડું હાર્ડ આવે
હ હ
એટલું બધું તો હાર્ડ નહી આવતું હારું ભણો તો હારું રેગા સરળ
અ એવું છે તો કાલ થી તું બનાવવા આવી જજે ઇંગ્લિશમાં હને
હો
આમે તો એકેાયદંગ કેઈંગ્લીશ વાળ ટીચર ને એકળો એનોઈઇ્લીશ વાળ ચરાવે છે ન
હા એવું કેવું પડે ગા.
હા
તો આપણે બી જલ્દી જલ્દી જોબ પર લાગીએ ટીચર ભણીએ પ્રોફેસર
અ પ્રોફેસર બનવાનું સપના છે એમ કે.
હા.
પ્રોફેસર ભણવાનું સપનું એ
હા અને તારું કઈ નું સપનું એ.
અને ટીચર બરોબર હે
હા તો ટીચર થી પીએચડી કરેગા તો પ્રોફેસર ભી મણિત જવાય ગાને
ના પણ મારે પીએચડી નથી કરવું ને
કેમ પીએચડીને કરું તો બી એ બી એ એમ એચ કરવાનું.
હમ.
કેમ બી એ એમ એ કરવાનું બી એ બીએડ નહીં કરવાનું એમએડ ને એમ.
કરાય ચાલે અવે ઈચ્છા પ્રમાણે.
ટીચર ભણવાનું કે હું ભણવાનું
ટીચર બણવાનું ટીચર.
કે બેસ્ટ ટીચર કે પછી સ્ટ્રીક ટીચર કે નોર્મલ.
નોર્મલ, નોર્મલ.
સ્ટ્રીક નહી રહેેવાનું? કેમ સ્ટ્રીક ની રહેેવાનું.
એમજ શું ખાવા બનાવા કર હવે.
હા દેખું કઈ ભી.
મારા હારું બનાવજે મેં બે અંકા તો કે મોકલાઈ દીજે.
આવ, આવ, આવ અમડે આવ.
મોકલાવે કે પાકુ કે.
હા તું આવ લેવા.
ના ના તું મોકલાય દેજે તાર ભાઈ હાથે.
હે.
હા હું તો કોઈ ડિશાડ નહી મળે છું. અમે બનાવેગા. મેરી મમ્મી બના દેગી.
એવું છે.
હમ.
હમ.
હમ. કઈ સારું બણાવ મારે હારું મોકલાવ જે બેટા.
મેં રોજે જે બનાવું ખામા એવું જ બણે. તો એક કામ કરને મે મોકલાવું છું. આવડેને.
યાર તો પછી વેસાલ નું બણાઈ ને મોકલને.
યુટ્યુબ હે ને તારે જે જો એવું મન કહી દે ને યુટ્યુબ પર થી દેખી ને બણાવા.
હે મોમોસ બનાવું તારા હારું એવું?
તો ની મારા હારું તું એટલે યાર એવું તો તારી નાની બેહેન બનાવે યાર એટલું તો બણાઈ દે મારા હારું.
હા પણ તારે બી બણાવું જોઈએ ને મારા હારું.
પણ તમે આવો ની મારા ઘરે તો પછી કઈ કરું મેં તુંને મેકી બે થી બે તો ની આવો.
તું આવી જા મારા ઘરે મે નહી આવતી તો.
હા, તે કુલ્લ ચાલે લાગે.
ના અરે પંખો ચાલી રહ્યો એટલે.
હા, હા, હા હુંતી હી.
કોણ હોતી હે.